હલો.
હલો કેમ છો.
મજામાં.
અવાજ આવી રહ્યો છે.
હ અવાજ આવી રહ્યો છે. શું બસ આઈ. મજામાં બાર જવાનો વિચાર કરી રહ્યા છે, આ વખતે વેકેશનમાં ક્યાં જવ
ઓકે બાર ફરવા એમને.
તમે કઈ વિચાર કર્યો.
હા અમે તો વેકેશન માં ગયા તા બાર.
વખતે.
હા અમારી સોસાયટી માં ખબર. બધા એ મેમ્બરે નક્કી કરી હતું કે તો છે, ને એવું થયું કે અમે બધા. સાથે નહતા ગયા એમ સોસો ની કાર લઈને ગયા તા.
એમ થયું કે બધા સાથે મળીને જઈએ એમ.
એના માટે ઘણું બધું પ્લાનિંગ કર્યું હશે ને તમે.
હા પ્લાનિંગ તો કરવું પડે ને કેમ કે કેટલા બધા મેમ્બર છે, અમે ઓછામાં ઓછા અમે છે, ને વીસ પચીસ હતા. હા વધુ કહી શકે હા.
કઈ રીતના તમે નીકળાતામ શું ક હતું અમારે તો નીકળવાનો કઈ મેળ જ નહી પડતો અને જવું કઈ ગમતું નહીિ.
અમે તો છે, ને પેલા તો આટલા બધાને જાવું એક એટલે પ્લાનિંગ તો ના અગાઉથી કરવી પડે.
મેનેજમેન્ટ એટલું બધું કરવું પડતું હશે ને?
હા બે ત્રણ દિવસ અગાઉ જો બધા એ જઈને ડિસાઈડ કરી લીધું કે આપડે બારે વેકેશન છે તો બધા એક હારે જઈએ એમ. કેમ કે છોકરાઓને માઈન્ડ ફ્રેશ થઈ જાય આખું વરસ તો જોકે એ લોકો એ ભણતર માં કાયઢું હોય એમ. અને આજ એવો ટાઈમ હોય કે બાર જાય પછી અમે તો આજ કરીરે તો હોય ને બસ જ બંધાવ લીધી હતી..
એમાં તો ખર્ચો બહુ બધો થયો હશે ને?
હા એ તો તો બધાને બધા સાથે હોય એટલે વાંધો ન આવે એમ. પણ એક હારે હોય તો મજા આવે ને ઓલું સૌ સૌ ની કાર લઈને એમ બધું અલગ અલગ જઉું એના કરતા તો આજરે એક હારે બધા જઈએ તો મજા આવે થોડીક વધારે હારે હોય એકબીજા ટાઈમ સ્પેન્ડ થાય બધાને
તમે કઈ રીતના નીકળાતા જરાક અમનેય કયો તો અમને ખબર પડે આવતા વીકમાં જવું હોય તો.
બસ આ રીતે નીકળ્યા તા બસ બંધાવીને નીકળી ગયા તા. પછી અ બપોરે સવાર નો નાસ્તો કરીને તો જો કે અમે નીકળી ગયા તા.
પછી બપોરે તો અમે ત્યાં રેસ્ટોરન્ટમાં જમયા હતા કેમ કે સાંજે અમે જયારે અમારે જે સ્થળે જવાનું હતું ત્યાં અમે ત્રણ ચાર વાગે પહોંચવાના હતા એટલે બપોરે તો અમારે બહાર જ જમવું પડે.
હા. શું શું હતું જમવામાં?
જમવાનું તો ઠીક પણ રેસ્ટોરન્ટમાં પેલા અમે નીકળ્યા કે રેસ્ટોરન્ટમાં ત્યા બ બસ સ્ટોપ કરી. સારું એવું પેલા રેસ કેમ કે બધા હારે હોય અને કોકની તબિયત જો કઈક ખાવામાં પ્રોબ્લેમ થાય તો કોકની તબિયત ખરાબ થઈ જાય ઘર તો છે નહી તો આપડે દવાનું કે એવું બધું હારે તો હોય નહી એટલું કે ડોક્ટરને બતાવું કે શું? કેમ કે બહાર નિકળા હોય. અને પછી અમે સારી જગ્યાએ જ ગાડી ઉભી રાખી પછી ત્યાં ત્યાં અમે જોયું કે બધું અ વ્યસ્થ છે ને ત્યાંના મેનેજર ને પૂછ્યું કે ભાઈ તમારું કિચન અમને જો તમને પ્રોબ્લેમ ના હોય તો અમે કિચન જોવા માંગીએ છીએ એમ. તો પછી અમે કિચન જોયું ત્યાંનું તો ત્યાં તો બધું ફ્રેશ ફ્રેશ જ હતું અને તાજું તાજું કરીને જ એ લોકો આપતા હતા એમ એટલે વાસી તો એવું કઈ હતું નહી સૌ સૌ નહી ત્યાં સેવ ટમેટાનું શાક છે રોટલી બટેકાનું શાક ઊંધિયું દાળ ભાત એ હતું અમે તો જો કે ગુજરાતી જ ખાધું તું ત્યાં. પણ અમુખ હ છોકરાઓ હતા તો ઈ લોકોને જીરા રાઈસ ને ડાર્ક ફ્રાય ખાવી દી તો પછી ઈ લોકોને પછી ઈ ઓર્ડર કરી દીધું પણ ત્યાંની છશ બહુ મસ્ત હતી.
એવું હતું. સારું કેવાય અતારના સમયમાં કોઈ રેસ્ટોરન્ટમાં એમ કિચનમાં જવા નહી દેતા અને પરમિશન હોતી નહિ સારું કેહેવાય આજ.
હમ પછી અમે ત્યાંથી જમીએ જમીને પછી ત્યાંથી અમે નીકળી ગયા ત અને ચાર વાગે તો અમે ઈ સ્થળે પહોંચી ગયા હતા જ્યાં અમારે રોકાવાનું હતું અમે રિસોર્ટમાં રોકાણ તા
હા હા
હા
રિસોર્ટમાં બધી સુવિધા હશે ને એમ તો
હા ત્યાં તો સુવિધા તો હોય જ નહી તો સારી સુવિધા હોય અમે એજ ચૂઝ કર્યું હતું કે ત્યાં નાના છોકરા હારે હતા એટલે કીધું ત્યાં સ્વિમિંગ પુલ હોય અને હા કુદરતી આમ નજારો હોય અ એવું એમ કે જંગલ વિત વિસ્તારમાં જાઉું તું અ રીસોટ સારું એવું હોવું જોઈ પછી ત્યાં પહોચ્યા અને બધાને છોકરાઓને સ્વિમિંગ પુલમાં જોઈને તો આ છોકરાને તો બહ મજા આવી ગઈ એ લોકો અમારે તો હવે ના સ એમ પછી ત્યાં બધા બધા ના્યા બધાને નવડ્યા છોકરાઓને પછી આખી બધા ત્યાં ના્યા ને પછી અમે સાંજે ત્યાં જ જમવાનું હતું રિસોર્ટમાં
હા હા
ત્યાંનું એવું હતું કે આપડણે જે કહીએ બનાવી દઈએ એમ રિસોર્ટમાં
તો તો સારું કેવાય એમ પ્રકૃતિ તે સાથે ઘણું બધું જોવા મળ્યું હશે ને
હા જોવા તો મળ્યું પણ ત્યારે સાંજનો ટાઈમ હતો એટલે અમે પછી બહુ લેટ થઈ ગયું તું જમીન એવું કર્યું ત આઠ વાગી ગયા ત એટલે પછી તો કઈ કર્યું નઈિ કેમ કે છોકરાઓ હારે હતા એટલે એઈ લોકોને પછી મનોરંજન થાય એના માટે છે ને અમે ક્રિકેટ ક્રિકેટ ટ્રેમમાં હતા એની સાથે અમુક અમુક રમત ત્ર્રીમાં બીજી અલગ અલગ કોકની ક્રિકેટ રમવું તું તો પેલા બધાને ક્રિકેટ રમાડ દીધું પછી ખો ખો રમવું તું તો એ લોકોને ખો ખો રમાય્યો એટલે એવી યાર એ હા એવી રીતે અલગ અલગ બે ત્રણ ગેમ્સ રહીમાં સાત કેે
તો રિસોર્ટ રિસોર્ટ તરફથી નાશે ને બધી ગેમ્સ કે તમે સાથે રહી ગયા ત બોલને એવું બધું ખરે છે
ના ના એ તો બધું ત્યાં હોય જ
એમ બજેટ વધારે હશે ને ર છોટ નું કે આપડે ચાલે
જેવું નોર્મલ જેવું રિસોર્ટમાં આપણે જેટલું બજેટ તો જો કે બધા રિસોર્ટ નું અલગ અલગ હોઈએ પણ આપડે કે પી પ્રમાણે આપણે જે રાખવું હોય તે પછી ઓનલાઈન બુકિંગ જ થાય છે અત્યારે તો અમે તો ઓનલાઈન કરાવ્યું તું બુકે એમ ખાલી અમે તો બે દિવસ માટે જ ગયા તા અને પોહચ્યા તા એક દિવસ તો આટલો નીકળી ગયો હતો પછી હા પછી આ બધું થઈ કયું પછી સાંજે તો પછી રા તો બધા અલગ અલગ રીલસ બધા સસોને અલગ અલગ બનાવીવી સાથે બનાવીને અલગ અલગ બનાવી ને બધાને બહ મજા આવી પછી કઈ એવો ટાઈમ ના આવ્યો પછી બધા સવારે સવારનો નાસ્તો ત્યાંનો જ હતો રિસોર્ટ ન
સવારે શું હતું નાસ્તામાં
સવારે પૌવા છે કોફી ચા પોવા બટકા અને બ્રેડ પણ હતી ત્યાં ટસ ને એવું બધું જેને જે ખાવું હોય ને એ બધું હતું કેમ
આપણને આપડે ઓર્ડર કરવી મુજબ બધું મળી રહે વ્યવસ્થિત
હા હા બધું મળી ર તમારે પેલા કેવું પડે કે અમારે અમે આટલા આટલા આટલા મેમ્બર છીએ અને આટલા માટે જોઈએ છે કેમ કે બધા તો નાસ્તો કરતા ન હોય બધાની તો ટેવ ન હોય ને
હા હા ટૂંકમાં કલાક બે કલાક પેલા કેવું જરૂરી છેને
હા એ તો થોડી વારમાં તો અડધી કલાક પેલા તમે ખાલી જાણ કરી દો ને એટલે તમારો નાસ્તો તો તો અહીંયા રેડી થઈ જાય એમ
રૂમની સર્વિસ કેવી છે ત્યાંની
હા સર્વિસ તો બહુ સારી હતી અને બેડશીટ ને એ બધું બહ મસ્ત જ હતું ત્યાં સારું હતું એમ તો અમે ત્યાં ગયા ત ને ત્યાં
હ સફાઈ નું કામકાજ કેવું રિસોર્ટમાં
હા બધું ક્લીન જ હોય અત્યારે હવે એવું રહય્યું જ નથી ને સફાઈ માટેનું
એમ કે ઘણા બધા રિસોર્ટ ઘણા બધા રિસોર્ટમાં એવું હોય કે ગંદકી હોય આમ ઓનલાઈનમાં બતાવે અલગ ને આપડણે રિયલમાં જઈ ત્યારે બધું અલગ હોય છે
ના એ તો અમુકમાં હોતું હશે પણ જો અમે જ્યાં ગયા હતા ત્યાં તો સારું જ છે
હમ
મોસ્ટલી તો બધું સારું જ હોય છે. પણ હવે અમુક જોઈ એકાદું એવું હોય એટલે પછી અ આપડે બધાને એમ થાય કે બધા એવા જ હશે એમ.
હા હા.
હમ્મ.
તે પછી તમે શું કરો? એમ તો અમારો વિચાર છે જવાનો પણ અ એમ થાય છે કે અમારા સોસાયટીમાં બધા તૈયાર નહિ થતા સાથે આવવા અને એકલાને જવું કઈ ગમતું ને એન્જોય કરવા મજા ના આવે વધારે હોય તો આમ મજા આવે આપણને.
નહીં નહી એ તો છે ને ત્યાં સારું જ છે અને અમે જ્યાં ગયા ત ને ત્યાં સવારે અમે નીકળી ગયા અને પહાડ જેવો મસ્ત વિ આમ વાતાવરણ હતું બહુ સરસ હતું ત્યાં એક મંદિર પણ હતું. એટલે પછી અમે મંદિર દર્શન કરવા જતા રહ્યા
હા હા.
હા ત્યાં મંદિર અ પગથીઆ ઉપર ચડવા પડ્યા હતા થોડાક અને આમ મસ્ત હતું બધા પશુ પછી પોક્સ સિઓ જોવા મયલા અહીંનો નજારો બહુ જ મસ્ત હતો. અને અમને બધાને મજા આવી. હમ્મ.
ચ ગવ હતી ત્યાંની.
નહી નહી એટલી બધી ઊંચાઈ નઈ પણ એમ કે માઇનોર છોકરા ચડી શકે એટલી હતી એમ.
એવું છે ને.
હા પછી જઈ આયવા તો બધાને બહુ મજ મજા આવી. પછી બપોર પડી ને અમે તો પછી બપોરે ત્યાંથી નીકળી આવ્યા તા એટલે સાંજે અમે ઘરે ટાઈમસ પહોચી જઈએ કેમ કે બુજુર્ગ હોય આપણા દાદા દાદી ની બધા ઘરે હોય જ તો એમ કે અમુક ટાઈમ કઈ ના ગયા હોય તો આપડે પછી વ્યવસ્થિત ટાઈમે પાછું પોહોંચી જવું પડે ને ઘરે.
હા એ તો છે જ ને ટાઈમસર આવું પડે એમ. બસ ની સર્વિસ એ સારી હતી તમારે?
સારી જ હતી. બસ માટે તો સર્વિસ સારી હતી એમ.
એ ભી તમે ઓનલાઈન જ કર્યું હશે ને બધું બુકિંગની હાથે.
હા એ લોકો તો બધા જેન્ટસ લોકો કરે ને અમારે તો શું હોય ઘરમાં જેન્ટસ બધા હોય એ લોકો એ સોસાયટી ના બધા એ ડિસાઈડ કર્યું તું ને મેનેજમેન્ટ તો બધું એને જ કર્યું તું.
હમ્મ હમ્મ.
હા એટલે ત્યાંનું સારું જ હતું એટલે ઓમ કઈ વાંધો આવ્યો નહી. અમે વ્યવસ્થિત રીતે પાછા ઘરે પહોચી પણ ગયા એમ.
સારું કેવાય અમારો વિચાર છે નેક્ વીકવાનું જો તમારે મારે સાથે આવું હોય તો સંપર્ક કરજો મારો.
ઓકે ઓકે.
ઓકે.